હા
હું કરો હો
કાઈ નહી હવે પહેરીને ફણમાં મોકલું છું ત્યાર કરી કરીને
કેવું છે.
હા કઉ ભાણિયા ને મોકલો
છે.
તે ભણવા જાય છે.
હા વરસાદ પાણી કે વાગશે.
વરસાદ પાણી તો ઓછો માં આવે કઈ કામ
એવું છે હમ્મ.
ક દાડિયા તો નઈ જવાતું હોય ને.
ના રે આવવાને કેમ જાવું જાવું તો કવું પણ કેમ જાવું અચ્છા ચાલ ને ચાલું રેશે કેમ જવું. એવું.
હા વરસાદ નુ તો કઈ થાય નહી કામ.
હા ક ઘડી કે કઈ બંધ નથી રહેતો આમાં કેમ વરસાદમાં દાળી કરવી.
હા પણવે પલળીએ પલાળીએ લુગડા ભીના થાય તો માંદા પડી ગયા હા નકામીએ એટલે તો દવાખાને જાય. હા.
તો ઘર કામ ને એવું કર્યા કરીએ.
બ ના લુગડા ધોઈએ કામ કરીએ.
આપા પણ એટલું થાય તો કરવું તો પડે ને હવે કર તો કોઈ ન કરે
ત્યાં આખરે અગિયાર વાગી ગ્યાં હું વરણ ત્યાર કરતો નથી થણવા જાય.
હમ્મ.
ને હું કોઈ ચાર કર દેન ત્યાં હ વિ આ જાય પશી કરતા.
બેઠી બકાલું કઈ આવતું નથી હું કરવું.
અમારે જો ગામા તી કારેલા લેવયાતી ઇ શેર સે આખા ખોટ. ભરીને બનાવવા.
હા!
પછી કારેલા નુ શાક કરીયે અને રોટલા કરીયે ને. કામ કર લઈએ તા ત.
કશું ખાય નહી રીગણા કેટલા ખાવ કાઇ નઇ કાય.
રીંગણા થોડા પછી કાયમી ના કેટલાક ખાવા એમ.
પાયની ઘીણા કેમ ખાવા હાવ. તો હું હ કઈ ને થતો રીંગણાને દુ જ ખ એવું આવે.
હમ હા એવું આવે.
લાઠે વય ગઈ ને મારે ફોન માં સા સંગ થોડું કેવું છે.
હા!
હમ.
હમ અમે એમ. કરીએ જો ઘડી. માલ ની નીણ કરીએ વહેંદા કરીએ માલ ને પાયએે. એવું બધું કરીયે. રસોઈ નું ટાણું વાળી થઈ જાય હતી રસોઈ કરશું ખાું ને પાછા વાસણ ને એવું. ચુ થ ગામમાં પાલૅર મા જવાનું ત્રણ વાગે ટાઈમ થઇ જાય.
હાથ મારે હેમ સે કે એમને કપડા ધોયાે આપે જે નવરે રહે ચાર કર્યા.
હમ!
પછી પછી મા ઉતા થતી આઘડી જાયગા એના હુ શાને કર્યું. અને ખાધું હવે એ પાછા નાહે પાછા કપડા થાય ઇ ધોવા પાછા. પાસે સુુનો કરી.
હમ!
એમાં ને એમાં બપોર રઢા થઈ જાય એમાં કાય ઉકલાતું નથી.
હ બે ત્રણ વાગ્યા તો પાછું નયા જવાનું થાય.
હા પાર્લર માં ત્રણ વાગે તો જવાનું થાય એટલે બધું.
પાંચ વાગ્યા હોતી તો કઈ ખામ થાય જ નહી.
નાહી પણ ઈ ચીખું વારું છે.
હા હા.
ઈ ચીખુ વારુ ને એમ.
હા ઈ તો આપડે આપડે હારું જ છે ને ઈ.
હમ આપડી માટે હારું જ છે જો ભગવતી બેન શીખવાડે ને આપડે શીખ શીખવાનું છે એને ફરી માં શીખે શીખવાડે. તો શીખુ હું વાંધો એલું. પૈસા ત્રણ હજાર ભરી ને તમે શીખવા જાવ.
હા હા.
તો ના ટાઈમ પાસ કરો તે એના કરકે અહિયાં જ આપડે ઘડી સા. આપડી જાય તો એ હારુ નેં હિયા.
હા.
હમ.
બપોર લગી દાડીયે જાય બપોર ના હે બીજ શું.
હા એમ કએ બપોર ના જઈએ ને બપોર ના ઘર ના કામ કરીએ ને. હા.
હા હા હું અહિયા ગરબો કરુ છુ કયા વરસાદ વરસાદ ન હોય ને
હમ.
તો પછી ગાડીયા ભાગી જાવ
હા.
બપોવાર ની પાસી પાર્લરમાં જાવ
હમ. અમે એમ જ કરીએ જો અત્યારે ઘરના કામ કરીએ શે ને રસોઈનું ટાણું થાય તો રસોઈ કરી લે હું
હા.
ખાઈ પી લેહું ત બે વાગી જાહે
હા.
છી જાહું ત્રણ અઢી ત્રણ વાગે માં અઢી વાગ્યા અયથી હાલતા થાય જાય અ વાડીયું માંથી ત્રણ વાય ગે દામમાં પૂજયે
હા હા.
શીખીએ ને ઓલું કરશું ઘડી ઘડી પાંચ વાગ્યા ના રે હું શીખાઈ જાય પછી ઘેર આવીને પાછી રસોય ને એવું બધું કરશું
હા.
હમ.
માળે એમાં છે, અત્યમાં તો ફરજા ફરવાાય એટલે ફરીકવાર દુકાન રેવું પડે
હમ.
મને બેન શોખ પૂર આવે એને બાકી મજા નથી એ હુય જાય ને પછી હું રાંધી નાખુ
હા શીખું યારું
હમ હમ.
આપને માટે સરકાર પેડું ફરી માં તો હુ વાંધો આપડે
હા વાંધો નહી આપડે હુ વાંધો
હમ.
આમે આપડે પૈતા ફેમ દેખીયે તો ડાઈમ નથ જાતો
હા.
પણ મહિન બે મહિના છૂટા કરે છે.
હા તો ઓલું અહીંયા મહિના દોઢ મહિનામાં સુટા કરી દેય ને શીખી લે એટલે
એમાં તો આપડે ફરજયાત જાવુંય પડે જેમ કે પૈસા ફરીએ એટલે આપડે જાવુ જ પડે ન જાય તો
હા. એમે ડેમ ભોગવું પડે ને એમ અહીં કઈ મહિનામાંને એમ ઘડીક માં શીખવાડી નોતી
નહી નહી
ના બે મહિના તો રોજ જવું જ પડે
બે મહિના જાવું પડે પછી ટામ ભરવો પડે એમાં આની તો કલાક બે કલાક ન આપડે પા ત્રણ વાગ્યા જઈએ પાંચ વાગે તો છૂટા થઇ જાય ને ઓલો આપડે ના મળે ન મળે આપડે ગામમાં
હા ગામમા ને આપડે માટે ગામમાં ઘણી સુવિધા છે, તો અમે આ કામ પૂરું થાય એટલે ડાયરા પંચા કામ નું ફોર્મ ભરવાના છે.
હા હા
ઈ કામ શીખવાડીયે હંચ કામથી બપર હદી ખેતી તેનું કામ કરશ નેદવા ને ખોદવા જાહુ ને બપોર ના પછી હંસા કામ પાછા શીખું આ કામ થઈ જાય.
હા હા પછી આપણે એ કામ કરીએ પાછા
હા એ ઘરના કામય થાય ને તો આવડી આવડી જાય તો ઘરના કામને હા બે કામ કરવીશ હમ બેય શીખવું હારુ એમ
હા ત આ પૂરું થઈ જાય ને પછી, ઈ ફોર્મ ભર દેવું પાછી
હા ફરી દેવાના હમ તો ઈ ચીખી ગઈ. એ ઘર બેઠે હાાલ એ બે કામ્યા
ગઈ કામ હાલે પછી તો આપડે ઓલું ન થાય દાડીયે બળિયા ન જાય, તો હાલે
કોઈ હાલેે આ ગેરકામ થઈ જાય, ને હવે સરકાર ઘર કામ શીખેવાડ્યા તો હવે પછી ઘરકામ ખાલી
એમાં એમાં જ ને હંસાકામે આવડી જાય, બ્યુટી પાર્લર ન આવડી જાય. તો પછી તો પછી એમ કે આપડે દાડીયે મજૂરીએ તો કઈએ, જ આવું તો એ અં મકાય ને એ ક ના હોય તો એ કરાય
અંચોકાય પછી પાર્લર માં કોઈ આવ્યું હોય તો ઈ કામ કરાય ને હંસય કરાય બે કામ થતા જાય.
હા હા
હ હ એમ બધું શીખી લે તોલા તીડકા નું ખેતી નું કરવું નઈ કામ
હા બધું આપડે ઘર ઘર ઘર બધું થતું જાય યારાર
હા ઓલા તડ કે ઉનાળાના કેવા પડે હ ટકા પડે સ્વામી કાર ના તેનાથી કે સાડે તાઈયા હલે
બડ
હમટાઢે સાયે કામ થાય ને
થાય હા છોકરા ઘેર હોય, તે છોકરા હસવાય ને બધુ કામ થાય.
એક બ્લાઉઝ ના બસો રૂપિયા લે
હા
તો નહીં તો આખો દી ના બે બ્લાઉઝ આપડે સીવીએ તો ચારસો રૂપિયા મજૂરી
તો ઈ મજૂરીજ મજૂરી ખુઝી ગઈ.
તો ય ત્રણસો લેખે ગણીએે તો એ હો રૂપિયા આપડે નફો રેય.
હા એમ જ ને આપડે તો કઈ ની તો આપડે મજૂરી પૂરી થાય તોય ઘણુ ને થું કોક તો જવું નહી.
હા
બોલુ તો આપડે કોક આવે વાટે રેવાનું કોક એમ.
એક બીજાને પુસું એ બેન મને દાડીયા લઈ જની?
હા કોક હારું હોય તો લઈ જાય ને કર લઈ ન જાય.
ન લઈ જાય એના કરકે પંચન કામ હિખી લ ઈએ એટલે બે આખો દીમાં સીવી તો નાખયા ગમે એમ કરીને તો ચારસો રૂપિયા મજૂરી ના આપ તો ય હુજી જાય.
હા
પાર્લર વાળા કોક
એ પૂરતું આપડે એક એક નીકળે તોય ઘણું થઈ જાય પછી એમ કરતું કરતું પાસે બધુજ
હા
કઈ તાત્કાલિક બધું ન થઈ જાય આપડે
નાહી બધું એમ ન થાય.
પછી એમ પાછી સ્પીડ આવતી જાય ને આજ એક સીવું તો દદી કેડે પછી પાછુ. એમ ન સ્પ
હા એમ સ્પીડ વધતી જાય અએમ આપડી મજૂરી નીકળ્યા કરે એમા હમ્મ તપાસ પાર્લર બાજુ આવી જોઈ તો એને આપડે આઈ બ્ર આવીએ કરી દઈએને. ફ ઓલી કરી દેને વાટ ઓલી કરીએે એઈ તો સો રૂપિયા નુ ઈ કામ થઈ જાય.
હા
આખો દી મા પાંચસો રૂપિયા ન દી તમારો પડી જાય ઘેર બેઠે
હમ્મ હમ્મ
ઓલુ તો ખેતીમાં તો ત્રણસો લેખે હાલો આખો દી એમાં જદમારી કરવાની જ રહી વાકે વાકે કે હા ને ઓલું ઘેર બેઠે તમે અ એકદી માં પાંચસો ની તો મજૂરી પાડી જ લો
એમાંય થોડું જાજુ કયો કામ હોય તો આપડે દાળી પાડવા
હા ઓલું છે તો જો છોકરાને. ને સુખી થી ચા કરીને નિહાળે મોકલીએ ઘરના કામ થાય.
બધું થાય.
ને દરજી કામ શીખાય બધું એક હાયરે ઓલુ થાતું જાય.
હા હા
અત્યારે થોડું થોડું હીકુંવુ સારું બધું એમ
હ
ઉપાધિ નો રે
નહી.
છોકરા વયા જાય પણ
હા અહીંયા ને આપડી ચાર કરીને એકલા અગિયાર વાગી રહ્યાં ગયા તમે સ હોય જાય. મની બેન આવે ને પછી રોટલા શાક ને એવું બનાવુ
ઠીક દોહી માં જાગ્યા
હા સાગ એને ખાધું એ ને હવે ના હે
તે
પાસ બે ત્રણ બે અઢી વા બે વાગે તો કંપનીમાં જા વાનું હોય.
હા ઈ તો ભલે ધંધો આપડો સે એટલે કોઈ પણ ધંધો તો કરવો સ જ પડે
કરવો જ પડે ઈ તો
હમ મજૂર માણા એટલે એના સિવાય તો બીજો આપડે કઈ ઉપિયાય નથી ને
હા હા
એ આટલું સરકાર આ બધું બહાર પડ્યું તો કે મજૂર માણા એટલે આ ધંધો શીખી ગયા હોય તો ઘેર બેઠા થઈ અને મજૂરી ઓલી થાયા કરે હમ
નીવ બેન આવી ગયા છે હવે હ હમના મમમરાન બમરાન લઈ ન નીરુ બેન ના આવી ગયા સે જો આ
લો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
આવાનું. .